હલો.
હલો. કેમ છો?
તમને અવાજ આવે છે ને?
બસ મજામાં એકદમ.
હા, હું શું કેતી હતી કે અત્યારે કેવું કે મને બહુ તકલીફ પડે છે પરિવારથી અલગ રહીને, એવું અમે ડિસિસન લીધું તો એમાં કેવું થાય છે કે જયારે અમે સાથે રહેતા હતા ત્યારે ખુબ જ ડિસિપ્લન અમે એમ કેહતા હતા કે સવારે વેહલા ઉઠવું, દીવા કરવા, પૂજા કરવી, સમયસર સ્કૂલે જવું, ઘરકામ કરવું વ્યવસ્થિત રીતે હવે કેવું છે કે એકલા રહીએ છીએ તો એકદમ મતલબ કોઈ વડીલો નથી ટોકનાર માટે તો બે કલાક એ મોબાઈલ જોવાય છે પછી મતલબ કે આપણો સમય છે એ ગમે તેમ બેેડફાઈ જાય છે તો એનાથી આપણને બી નુકસાન થાય છે બાળકને બી નુકસાન થાય છે એ મને એવું લાગે કે જીવનમાં પરિવાર અને સંબંધોનું પણ ખૂબ મહત્વ છે. બરાબર ને?
એકદમ બરાબર તમે કીધું કે આપણે છે ને સાથે પરિવારમાં રહીએ મોટા દાદા દાદી હોય, કે આપણા સાસુ સસરા હોય, કે મમ્મી પપ્પા હોય, કાકા કાકી હોય, જેઠ જેઠાણી હોય એ બધ બધા સાથે જો રહેતા હોય તો આપણા પરિવારમાં ખૂબ જ અલગ માહોલ હોય પણ આજકાલના પરિવારમાં શું જોઈએ છે આપણે કે જેમ જેમ મોટા થતા જાય અગર એક ઘરમાં ત્રણ ભાઈઓ હોય કે બહેનો હોય તો બહેનો તો લગ્ન કરીને પણ ભાઈઓ કેવું કે જેમ જેમ એ લોકો ભણે છે પછી એ લોકો આગળ અ ભણીને પછી કામ પર જાય છે તો અલગ અલગ જગ્યાએ એ લોકો ના અ વ્યવસાય હોય તો એ લોકો અલગ અલગ જગ્યાએ જાય છે. તો એનાથી એ લોકો પરિવારથી છૂટા થતા જાય છે ને હવે એમ એમ એમ પણ જોવા મળે છે કે અમુક પરિવારોમાં તો શું કે નાના મોટા ઝઘડાઓ એટલા મોટા થઈ જાય છે કે એ લોકોએ અલગ અલગ રહેવું પડે છે, એટલે આજકાલ તો લોકો શું કરે કે, ભલે એ લોકો ઝઘડા ન થતા હોય કે કંઈ બી ન હોય પણ એ લોકો શું કરે કે અલગ અલગ પહેલેથી જ રહેતા હોય પછી એટલે શું કે જ્યારે બી કોઈ તહેવાર હોય કઈ બી હોય તો એક સાથે મળીને સારી રીતના ઉજવે. તો એનાથી એ લોકોનો પરિવાર નો સંબંધ બી સારો રહે છે અને એ લોકો એકબીજા સાથે અ હસી મળીને રહે છે પણ આપડે એવું કેવું જોવા મળે છે હવે કે બધા અલગ અલગ જ રહે છે, બહુ ઓછા એવું જગ્યાએ જોવા મળે જ્યાં સ હ પરિવાર બધા રહેતા હોય અને એ બી જ હોય કે અગર આપણે સાથે રહેતા હોય તો આપણા નાના બાળક હોય, તો એ બહુ સારી કેટલા મોટા થઈ જાય છે કેમ કે, કે હવે આપણે નાનું, નાનું જો અહ પતિ પત્ની હવે, બે જ જણા હોય તો આખો દિવસ અગર પતિ જોબ પર જતો હોય તો આખો દિવસ એક માણસે આખો દિવસ એક છોકરોને સંભાળવાનું એ બહુ જ અ તકલીફ થઈ જાય છે. એ લોકોને મારા જ અહીંયા એના નણંદ છે ને, એ એના પરિવારથી દૂર રહી છે કે છે ને એમને એમના હસબન્ડનો જોબ છે ને બીજા જગ્યાએ છે તો એમનું નાનું બાળક છે તો એમને ખુબ જ તકલીફ પડે છે એને મોટું કરવામાં એ આખો દિવસ એને લઈને બેસી રહી છે તો ઘરનું કામ નથી થતું તો એના માટે એમને કામ વાળી રાખવા પડે છે તો આ પરિવાર જો સાથે હોય તો એક નુકસાન ભી થાય અને ફાયદો બી થાય છે શું કેવું તમારું?
હા હા કારણ કે સાથે રહેવાના તો ખુબ જ ફાયદા છે. હું પોતે પણ એકલી રહું છું મને ખબર છે કે હું ફ્રી જ નથી થતી આખો દિવસ કામ કરું છું અને કોઈ વાર આપડી તબિયત સારી નહી હોય તો પણ આપણી પાસે ઓપ્શન જ નથી આપડે જ કરવું પડે જયારે આપણે સાથ રહેતા હોય ત્યારે આપણું જે પરિવાર હોય ફેમિલીના બીજા સભ્ય હોય એ આપણને હેલ્પ કરે, આપણી કાળજી કરે, આપણને મદદ કરે, સહકાર આપે, પછી આપણા બાળકને મદદ કરે, એનામાં સારા સંસ્કારનું સિંચ સિંચન એટલે મને તો હવે એવું લાગે છે કે, આપણેે બધાની સાથે જ રહેવું જોઈએ અને કારણ કે સારા સંબંધો માટે ખુબ જ મહત્વપૂર્ણ બાબત કે આપણે એકબીજા સાથે ખુલ્લા મનથી વાતચીત કરી શકીએ જેથી આપડો સ્ટ્રેસ ઓછો થઈ જાય. પછી વડીલો સાથે અન્ય લોકો સાથે આદરથી આપણે પણ વર્તતા હોઈએ તો આપણા બાળકમાં પણ એવા સારા સંસ્કાર આવે કે આવી રીતે સેવા કરવી જોઈએ. પછી એકબીજા સાથેનો વિશ્વાસ જળવાઈ રહે એકબીજા સાથે સાચું બોલવું. ઘરમાં પણ બધા એકબીજાની વસ્તુ એટલે ના લઈ લે, એટલે બાળકને બી ખબર પડે કે ચોરી નહી થાય અને એકબીજાને સહકાર આપવાનો મદદ કરવાની પછી એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવાનો પછી કોઈ વાર કોઈથી ઘરના સભ્યોથી ભૂલ થઈ જાય એને માફ કરી દેવાનું, ભૂલી જવાનું, પછી ફેમિલી સાથે સમય પસાર કરવાનો વાતચીત કરવાની મોબાઈલથી દૂર રહેવાનું પછી એકબીજાની કેર કરવાની આ બધું જ આપણા બાળકો બી શીખે અને અગર કોઈક વાર ઝઘડો થઈ પણ જાય તો પણ ઘરમાં જે વડીલો હોય અન્ય સભ્ય હોય એ લોકો પણ આ દરેક વસ્તુનો શાંતિથી ઉકેલ લાવવા માટે અને બધા સાથે મળીને રહે એવું જ એ લોકો ન તાત્પર્ય હોય છે. કારણ કે વડીલો એવું ઈચ્છતા જ નથી કે મારોું પરિવાર છૂટો થઈ જાય. એટલે એ પણ એક ફાયદો છે કે આપણને આપણા વડીલો છે એનું અવારનવાર માર્ગદર્શન મળે જેનાથી આપણે પણ ડિસિપ્લનમાં સારું જીવન જીવી શકીએ અને સુખ દુખમાં એકબીજાને સાથ આપીએ અને પ્રેમ વિશ્વાસથી રહીને આપણને મતલબ ખૂબ જ ફાયદો થાય છે જો પરિવારમાં સાથે મળીને રહીએ અને એના માટે આપણે શું કરવાનું કે જવાબદારી જે આપણી હોય એ બધી વહેંચીને વ્યવસ્થિત રીતે તો નિભાવીએ તો બહુ સરસ રીતે આપણે રહી શકીએ ખાસ કરીને જવાબદારી કારણ કે મેં એવું જોયું છે કે મોટે ભાગે જે કામ કરવાની જવાબદારી હોય લેડી હોય એમાંથી મોટે ભાગે ઝઘડા થતા હોય આણે વધારે કામ કર્યું આણે ઓછું કામ કર્યું અને જે વર્કિંગ વુમન હોય એની સાથે પણ એટલે આવું થતું હોય તો આ એક ખાસ એટલે સાથે પણ રહી શકાય જો બધા જ પોતાની જવાબદારીઓ વહેંચીને નિભાવે તો બરાબર ને.
બરાબર એકદમ બરાબર કીધું તમે કે મેં બી જોયું છે કે અગર હું છે ને પે મારું મારા ઘરે છે ને તે બધા કાકા કાકા બધા સાથે રહેતા કાકા અને એ લોકો પણ જે હું અહીંયા આવી ને લગન કરીને તો અહિયાંયા બી કાકા સસરાને બધા છે પણ એ લોકો કેવા કે અલગ અલગ ઘરમાં રહે છે એટલે એટલું સાથ સહકાર નથી એ લોકોનો. તો એ લોકો અમુક વસ્તુ છોડી દે છે. તો એવું લાગે છે કે બધું કામ આપણેે જ કરવું હોય એટલે ઘરમાં મળી સમજીને આપ આપણે કામ કરીએ તો આપણા કામ બી વેચાઈ જાય આપણને પણ થાક ના લાગે અને એ લોકો બી આપણા સાથે સારી રીતના રહે પછી પહેલા કેવું હતું કે પરી પગાર મોટા હતા પણ બધા સારી રીતના એકબીજા સાથે કામ કરતા હતા પછી એ લોકો કઈ તહેવારો હોય સાથે મળીને કરતા એ લોકો એમ કે ને આપણે અમુક સહજ થાય એટલે બધા બધા કામ ફટાફટ કરીને પહેલા કેવું લોકો ટીવી જોવા બેસી જતા હતા કેમ કે કે ઘરમાં કોઈકના જ ઘરે ટીવી હોતી એટલે એ બધું નથી થતું કે પહેલે ના બુજુર્ગો એ લોકો આપણને વડીલો છે ને તે એવી રીતના સંસ- આપતા હતા તો આપણા મમ્મી પપ્પા એ બી આપણને એવા જ સંસ્કાર આપેલા છે પણ હવે શું હવેના જે છોકરાઓ છે હવેના જે યુવાનો છે એ એ સમજતા નથી અને એ લોકોને બી મજબૂરી છે કે એ લોકોને અલગ અલગ જગ્યાએ કામ કરવા જવા એના લીધે એ લોકો પરિવારથી છૂટા રહેવું પડે છે પણ એ કારણે એ લોકો એવું નથી કે પરિવાર સંબંધો ભૂલી જાય છે. મેં તો એવા કેટલા ઘરો બી જોયા છે કે એ લોકો પરિવારથી દૂર રહી ને તો એ લોકો ખુબ દુઃખી રહે છે એ લોકો નથી ગમતું એટલે પરિવાર સંબંધો બહ બહુ જ જરૂરી છે આપણા માટે ને આપણા બાળકો માટે તો ખૂબ જ જરૂરી મેં મારી સાસુ છે ને એ શું કરે મેં હવે મારા ઘરમાં તો મારી સાસુ હું અને મારા હસબન્ડ ત્રણ જ મારું નાનું છોકરું છે તો એ લોકો મારો સાસુ તો શું કરે રોજ દીવો કરે ને તો મારા નાના છોકરાને છે ને લઈને જ બેસે એટલે એનાથી એનામાં સારા સંસ્કાર આવે એને ખબર પડે કે આપણે ઘરમાં કેવી રીતના વર્તન કરવું બધા સાથે કેવી રીતના વર્તન કરવું તો આ બધું શેનાથી થશે આપણા ઘરમાં આપણા માણસો હોય છે. આપણા ઘરમાં બીજા પરિવારના સભ્યો હોય તો જ થાય છે નહી તો આ આપણા માટે અ એકદમ એ થાય કે આપણે બાળકોને કેવી રીતના બધા સંસ્કાર આપવા તો આપણા ઘરમાં વડીલો હોય તો જ આપી શકશ પણ હવે આજકાલના છોકરાઓ કેમ એટલા બધા તોફાની થાય કેમ કે એ લોકો પાસે અ મોટા વડીલોનો સપોર્ટ નથી રહેતો એ લોકો સાથે નથી રહેતા એટલે આ બધું થાય છે બધું કેટલી બધી જગ્યાએ જોયું છે કે છોકરાઓ કે ફાવે તેમ મોટા વડીલોને બોલી દે છે કેમ કે કે એ લોકો પાસે સંસ્કાર નથી એટલે આવી રીતના બોલે છે ને એ લોકો ફાવે તેમ અ હવે તો કેવું હોય કે અ પે પહેલે એવું નહી હતું કે છોકરીઓ બહાર નહી જતી છોકરાઓ એ લોકો રમવા ન જતા કેમ કે એ લોકોને મોટા વડીલો ખીજવાશે યા એ લોકોને વળશે એ લોકોને ખબર હોય પણ હવે એ બધું નથી રહેતું હવે ધીરે ધીરે છોકરાઓ ના મમ્મી પપ્પા એ લોકોના સાથે દોસ્ત રીતના રહે છે પણ એના ગેરફાયદો છોકરાઓ ઉઠાવે છે અને એ લોકો આપણા આપણા સંબંધોને સાચવતા નથી અને એમ કે ને કે જૂઠું બોલીને જઈ રહી છે આપણને તો એનાથી શું થાય કે આ એ લોકોમાં ખોટા સંસ્કાર આવે છે તો એ જ સંસ્કાર અગર જોશે તો એમના બાળકો એનાથી શું શીખશે એટલે આપણા ઘરમાં સંબંધો ખૂબ જ મહત્ત્વના છે ને આપણા સંસ્કૃતિમાં બી ખૂબ મહત્ત્વના છે એનાથી જ લોકોને બધું છોકરાઓ આસપડોસમાં બધું સારી રીતના આવે તો આપણે એમ ક ને તો પરિવાર અને સંબંધો બહુ જ સારી રીત આપણે સાચવવા જોઈએ તો ચાલો ફરી આપણે પાછી કોઈક નવી વાત પર વાત કરશું આવજો હા ને
આવજો